કે મિત્ર કેમ છો હા હું પણ મજામાં છું મિત્ર તમારા પર થોડો ટાઈમ છે
હા મારી પાસે તે
તો આપણે એક વિષય પર ચર્ચા કરીએ. પુસ્તકનું મહત્વ. પુસ્તકો એ આપણા જીવનના સાચા મિત્ર પુસ્તકો દ્વારા આપણને જ્ઞાન માહિતી તે અને નવ વિચારો પ્રાપ્ત કરી. શકી છીએ. પુસ્તક મણસના વ્યક તિતવ વિકસ નું મહત્વ પૂ ભૂમિકા ભજવે છે તે આપણને સારા સંસ્કાર અને જીવન અને જીવવાની યોગ્ય રીત શીખવે છે પુસ્તકો માણસના વ્યક્તિત્વના વિકાસ મહત્વપૂર્ણ ફાળો આપે છે, સારા પુસ્તકો આપણને નૈતિકવ મૂલ્ય શિસ્ત સધા ચાર જીવન જીવવાની સાચી રીત શીખવે છે. મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રો વાંચવાથી આપણને પ્રેરણા મળે છે, અને જીવનમાં આગળ વધવાની શક્તિ મળે છે. વિદ્યાર્થીઓ માટે પુસ્ તક જ્ઞાન નો ભંડાર છે, પાઠ્યપુસ્તક ઉપરાંત ઈતિહાસ, વિજ્ઞાન, સાહિત્ય, જીવન ચરિત્ર, નવલકથા અને વાર્તાઓ જેવા પુસ્તકો વાંચવાથી સામાન્ય જ્ઞાનમાં વધારો થાય છે. પુસ્તકો વાંચવાથી ભાષા કૌશલ્ય સુધરે છે. શબ્દ ભંડોળ વધે છે, અને વિચાર શક્તિ તેમજ કલ્પના શક્તિ ન વિકાસ થાય છે. પુસ્તકો માત્ર જ્ઞાન નથી પરંતુ મનોરંજન ન ઉત્તમ સાધન પણ છે. સારા પુસ્તકો મનને શાંતિ આપે છે, અને તણાવ ઘટાડવા માટે મદદરૂપ બને છે. એકાંતમાં પુસ્તકો આપણા સા સાથી બની રહે છે. છે. તેઓ ક્યારે આપણને ખટો માર્ગ માર્ગ બતાવતા નથી આજના આધુનિક અને ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ અને એ પુસ્તકોનો ઉપયોગ વધ્યો છે છતાં સાપડેલા પુતકો નું મહત્વ આજે પણ અવિચળ છે. પુસ્તકોમાં રહેલું જ્ઞાન પેઢી દર પેઢી સંસ્કૃતિ અને પરંપરા પુતકો આપણને જીવનમાં સામાન્ય રીતે મહત્વનું ભાગ ભજવે છે. જેમ કે આપણને બાહ્ય જ્ઞાન મળે છે, એમાંથી આપણને શીખવું મળે છે. જે કોઈ મહાન વ્યક્તિ શે એ લોકોની નવલકથાઓ, તેનાથી આપણને ઇન્સ્પિરેશન મળે શે અને એનાથી આપણે આગળ વધી શકીએ છેએ. પુસ્તકોમાં રહેલું જ્ઞાન એ કઈથી વધારે બીજી જગ્યાથી મળતું નથી. એ ખરીદી શકતા નથી. પુસ્તકોમાં રહેલું જ્ઞાન, એ આપણે વાંચીને એ લઈ શકીએ છે. તો તમારે શું કેહું મિત્ર
હા તમે કીધું એ બધાની સાચી વાત છે. કારણ કે જે પુસ્તક છે તે આપણો મિત્ર છે. અને આપણે એમાંથીું જે જ્ઞાન લઈએ, તો પછી આપણે જીવનમાં આગળ વધી શકી સારું જ્ઞાન મેળવવા માટે આપણે યોગ્ય પુસ્તકોનો જ ઉપયોગ કરવ જોઈએ. એમાંથી મળેલી સલાહ એ આપણા અ જિંદગીમાં ખૂબ જ ઉપયોગી હોય છે મિત્ર
કે આજના સમય દરમિયાન જે ઇન્ટરનેટ જે ડિજિટલ નો જમાનો છે. તો ટેકનોલોજી ખુબ જ વધી રહી છે. એથી જે વિક વિદ્યાર્થીઓ કે અમુક એવા લોકો જે પુસ્તક ઓ કરી તા નથી, ને એ લોકોને કઈ પણ પ્રશ્ન હોય, તો એ લોકો એઆઈ ટૂલ નો ઉપયોગ કરીને પછી, એ પ્રશ્ન ન ઉકેલ મેળવતા હોય છે. આ થી એ લોકોને એવું લાગે છે કે પુસ્તક ન કોઈ જરૂર નથી. કારણ કે એમના, ઇન્ટરનેટ પર કોઈ પણ આપણને પુસ્તક જોઈતું હોય તો એની જે પી ડી એફ હોય ફાઇલ, તે આપણને મળી જતી હોય છે. તો પછી અ એ લોકોને એવું થાય છે કે આપણે પુસ્તક સ શાના માટે લઈએ, પણ મિત્ર જે પણ આપણે મોબાઈલ માંથી વાંચેલું અને જે પુસ્તક માંથી વાંચેલું, એ સરખું હોય પણ જે ધીમા જે આપણું છે, એને જે યાદ કરવાની જે શક્તિ છે, તે આપણે જ્યારે પુસ્તકમાં વાંચીએ તો આપણને વધુ સરળ રીતે યાદ રહે છે, જેમ કે આપણે જોઈએ છી કે એ મોટી એક્ઝામ આવે છે. ક્લાર્ક ને આવે છે, જી પી એસ સી ને આવે છે, યુ પી એસ સી ને આવે છે, તો જે પણ કઈ જે અ વો એમાં જે અ વિદ્યાર્થીઓ હોય છે, લોકો હોય છે, એ વધારે ખાસ મોબાઈલ માંથી નથી વાંચતા, પણ એ લોકો પુસ્તકોનો ઉપયોગ કરત તા હોય છે, કારણ કે પુસ્તક માંથી વાચ છેલ્લુ જ્ઞાન એ વધુ સમય સુધી યાદ રહે છે મિત્ર, ને આપણને તો ખબર જ છે કે હાલના સમય દરમિયાન જે વિદ્યાર્થીઓ છે, જે કોલેજ ના વિદ્યાર્થીઓ છે તે વધુ પડતા પુસ્તકો લેતા નથી મિત્ર એ લોકોને એવું છે કે અમે મોબાઈલ માંથી જ વાંચી લઈશું તો આથી એ લોકો મોબાઈલમાં કઈ પીડીફ વાંચીને પછીવા જાય મિત્ર તમને ખબર છે કે જય્યારે કોઈ વિદ્યાર્થી મોબાઈલ લઈને બેઠો હો વાંચવા માટે તો એમાં કોઈ ન મેસેજ આવી જાય કોઈનો ફોન આવી જાય કે પછી એમાં અલગ અલગ પ્રકારની એવી ટેબ્સ તો હોય જ તો એ આપણે ખોલવા લાગી જાય તો પછી જે પણ આપણો જે વાંચવાનોભ હોય તે વેડફાઈ જાય છે અને સારી રીતે યોગ્ય રીતે આપણે વાંચી શકીએ એમાં આપણું જે મગજ છે તે પણ સ્થિર રહેતું નથી તો આ વિદ્યાર્થી એ ધ્યાનમાં લેવા જે વી વાત છે મિત્રો બીજી વાત કરીએ કે જયારે આપણે પુસ્તક માંથી વાંચીએ તો એ સમય દરમિયાન આપણું જે મગજ છે એ વધુ સ્થિર હોય છે કારણ કે એમાં કોઈ બીજી બધી વાત આવતી નથી કે કોઈ આપણને ડિસ્ટર્બ કરતું નથી કારણ કે એ સમય દરમિયાન આપણે બે જ જણા હોય છે જેમ કે પુસ્તક અને જે વાંચવાનો હોય તે માણસ તો પછી એમાં કોઈ થતું નથી અને જે પણ તે સમય દરમિયાન આપણે વાંચતા હોય એ સારી રીતે આપણને યાદ રહેતું હોય મિત્ર ને મિત્ર ખબર જ કે હાલ સ જરા દરમિયાન મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે એ પુસ્તકોનો વધુ પડતો ઉપયોગ કરતા નથી તો એ લોકોએ એવું ન કરવું જોઈએ એ લોકોએ ઉપયોગ કરવો જોઈ મિત્ર આપણને ખબર જ છે કે પુસ્તક માંથી જે પુસ્તકો છે એ પણ અલગ અલગ પ્રકારના છે અલગ અલગ પુસ્તકોમાંથી આપણને અલગ અલગ પ્રકારનું જ્ઞાન મળે છે તમને ખબર જ છે અમુક પસ્ત ક છે જે અલગ અલગ ભાષાઓમાંને ખાયલા છે જેમ કે ગુજરાતી ઇંગ્લિશ મલયાવાવવલમ ઉર્દુ એવી અલગ અલગ પ્રકારની ભાષાઓ એમાં પુસ્તકો લખાયેલા છે ને એમાંથી આપણે જ્ઞાન લેતા હોય છે પણ એ જે પુસ્તકો છે તે આપણું જ્ઞાન વધારે છે મિત્ર એથી આપડે એ પુસ્તકો લેવા જોઈએ ને આગળ જતા પણ આપ ને એ પુસ્તકમાંથી અલગ અલગ પ્રકારનું જ્ઞાન મળે એવું આપણે કરવું જોઈએ, તો મિત્રો તમને ખબર જ હશે કે પહેલાના સમય દર દરમિયાન જે ડિજીિટલ ટેકનોલોજી હતી. તે. એટલી બધી વિકસેલી ના હતી તો તે સમયમાં દરમિયાન જે પણ કઈ જ્ઞાન લેવાનું હતું એ પુસ્તકો અને ગુરુઓ પાસેથી મળતું હતું. તે સમય દરમિયાન પુસ્તક નું મહ તવ ખૂબ જ હતું. કારણ. પુસ્તક માંથી જ્ઞાન હ લેવાનું હતું. તો એ સમય દરમિયાન ઘણા બ એવા વિદ્યાર્થીઓ એ પુસ્તકો સારી રીતે ઉપયોગ કરતા હતા, ને એ લોકો જે પણ કઈ પુસ્તકો માંથી જ્ઞાન લેતા હતા એ પુસ્ત તકો શારી રીતે સાચવીને રાખ તા હતા. કારણ. કે એ લોકો ને ખબર છે કે આપ. આગળ જતા હું તો આ પુસ્તક માંથી જ્ઞાન લઈશ પણ જે પાષણના જે વિદ્યાર્થીઓ છે, જે આજુ આવતા વિદ્યાર્થીઓ છે એ પણ એ પુસ્તક માંથી જ્ઞાન લેશે. તો એ લોકો સાચવીને પુસ્તકો રાખતા હતા. પરંતુ મિત્ર હાલના સમયમાં આપણને ખબર જ છે કે, એક વાર એક પુસ્તક લઈ પછી એને યોગ્ય રીતે ઉપયોગ કરતો નથી. ઓકે. તો એ એવું ના કરવું જોઈએ. કારણ કે આજના સમય દરમિયાન ઘણા બધા પુસ્તકોનું પ્રમાણ પણ વધી ગયું છે. અને તે સમય દરમિયાન જે પુસ્તકો હતા એ લિમિટમાં હતા. હાલ સમજ ને દરમિયાન ઝેરોક્ષ, પી ડી એફ. અલગ અલગ રીતે પુસ્તકો નું જે પણ કઈ હોય તે મળી રહે છે.
હા હા મિત્ર તમે કહ્યું તેમ. પુસ્તકો જ્ઞાનનો દીપક છે. તે આપણા જીવનને પ્રકાશિત. કરીને સફળતા. અને પ્રગતિ નો માર્ગ બતાવે છે. એટલે આપણી પુસ્તક. ન મહત્વ સમજવું જોઈએ અને પુસ્તકો સાથે મિત્રતા કરવી જોઈએ તો મિત્ર તમે તમારો ટાઈમ આપવા બદલ આભાર